હલો કેમ છો મજામાં.
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં.
બીજું હું બસ હમણાં હ ઘરનું બધું કામ પતાવીને શું હમણાં તહેવારો ચાલુ થવાના છે તો શોપ પિંગની તૈયારીઓ કરીએ છીએ. એજ બધું ઘરમાં ડિસ્કસ ચાલી રહ્યું છે કે શોપિંગ આપડે કેવી રીતે કરશું ઓનલાઈન કરીએ કે ઓફલાઈન.
બરાબર. તો એ બતાવો કે તમને ઓનલાઈન શોપિંગમાં રૂચિ છે કે ઓફલાઈન શોપિંગ.
હમ મને તો ડિપેન્ડ ઓન રહે છે કે મતલબ કઈ વસ્તુ આપડે ઓનલાઈન પણ શોપ કરી શકીયે તો ઓનલાઈન પણ કરી લઈએ. અને ઓફલાઈન જે મતલબ એવું કઈ સમજમાંના આવે તો- તો કપડા જેવી વસ્તુ હોય તો એ હું ઓફલાઈન જ વધારે પસંદ કરું છું, કારણ કે મને ઓનલાઈનમાં જે કપડાની ક્વોલિટી અને ત્યાંની જે ગુણવત્તા હોય છે તે મને વધારે ખબર નથી પડતી એટલે કપડા જેવી વસ્તુ હોય તો તે પણ તે બધું હું ઓફલાઈન જ કરું છું. અને ઘરની કોઈ વસ્તુ જ રોજિંદા જીવનની કે એવી બધી વસ્તુ હોય ઘર ડેકોરેશનની વસ્તુ બીજી હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય તો એ હું ઓનલાઈનમાં લઈ લઉં છું. ક્યા કે કારણ કે એ બધી વસ્તુઓ ન આપણને ઓનલાઇનમાં કેટલી બધી પ્રોડક્ટ જોવા મળી જાય છે. તેના ભાવ પણ ખબર પડી જાય છે. તો એ બધું હા, તો એ બધું હું ઓનલાઈન વધારે પ્રિફર કરું છું એમ.
એમાં કયાંક મુખ્ય ફાયદા છે જેવા કે અ પેલાં તો એ કન્વીનિયન્સ છે. બીજું તો એ વાઇન્ટ પ્રોડક્ટની અ રેન્જ કરે છે. અને બીજુ તો કોમ્પિટેટિવ પ્રાઇઝિંગ છે. એટલે આપને સમજી જાય છે કે એમની ક્વોલિટી કેવી છે બેસ્ટ રેટિંગ છે કે, નથી આપણે એ પણ સમજી જાય છે.
હમ એ તો છે. અને બંને પ્રકારની શોપિંગના મતલબ અલગ જ ફાયદા હોય છે કારણ કે ઓનલાઈન શોપિંગમાં આપડે ઘણો બધો સમય પણ બચી જાય છે. અને આપડે કેટલી મા આમ મતલબ આપડો સમય પણ બચી જાય છે અને ઓફલાઈન શોપિંગ માં અ આપણેે મતલબ કોઈ પણ વસ્તુ હોય તો તેની આપણે આંખેથી જોઈને તપને હાથ થી સ્પર્શ કરીને ખરીદવા નો અલગ જ આપણને સંતોષ મળે છે. આજના સમયમાં ઘણા લોકો પોતાની જરૂ રીયાત અને પરિસ્થિતિ પ્રમાણે ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ કરી રહીયા છીએ.
બરાબર જો મને તો એ લાગે છે કે આપણે અ બંન્ને વસ્તુ ની અ જ કેમ કે અ આપણે જો કદી ઓફલાઈન શોપિંગ કરવા જતા હોય તો એમાં શું છે આ બાર્ગેનિંગ જ કરતા હો તો કોઈ વસ્તુ ની પ્રાઈઝ વધારે બતાવી ને આપે કમ દાસ્ત બી કરતા અને જો આપણે ઓનલાઈનમાં કરવા જઈએ તો એમા તો ફિક્સ જ પ્રાઈસ રહે છે. એટલે આપણે જે પ્રાઇઝ માટે બતાવે એ એ જ પ્રાઇઝ આપણે એને ખરીદવું પડે છે
હમ બરાબર ઓનલાઈન શોપિંગમાં તો શું આપડે ઘરે બેઠા... અ ઘરે બેઠા સુધી આપડે કોઈ પણ મશીલ ખરીદી કરી શકીએ છે ખરીદી કરવા માટે આપણા બજાર સ સુધી જવું નથી પડતું સમય પણ બચી જાય છે અને મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા આપડે મતલબ કોઈ પણ વસ્તુનો આપણને જે વ જે જોઈએ ત્યાં આપણે સર્ચ કરીને આપણને વ એ પ્રોડક્ટ આપને તરત જ મળી જાય છે તો આ સુવિધા ખુબ જ સારી છે એમ અને ઘરમાં પણ કોઈ હવે વૃદ્ધ કોઈ પણ મતલબ વડીલ લોકો હોય તો એવા લોકો માટે ઘર બેઠા આપણને જે પણ કઈ વસ્તુ જોઈએ તો આપણે એને તરત જ એ વસ્તુ લાવીને આપી શકીએ અને કોઈ પણ અ આપણેે કોઈ પણ એવું બી આપણેે બીઝી હોય છીએ કોઈ પણ આપણા કામમાં પણ વ્યસ્ત હોયે છે અને આપણને કોઈ વસ્તુઓ જોઈતી હોયને અ તો આપડે એ તરત વસ્તુ એ મોબાઈલ દ્વારા આપણે ઓનલાઈનમાં આપણે ખરીદી શકીએ છે એમ
આપણે ઓનલાઈનમાં હું જે બતાવુ કે આપણે રિવ્યુ પણ અ બ એ સમજી શકે એમાં બેસ્ટ ડિસીઝન પર આપને અ લઈ શકે છે કે એનો રિવ્યૂ જો સારો રહે તો આપણે એ વસ્તુ ખરીદી કરવામાં અ આસની થાય છે પણ એ તે આપને એ પણ સમજી જાય છે કે ગ્રાહક રેટિંગ અને એની ફીડબેક કેવી છે તો એથી આપણે સાચો નિણ નિર્ણય પણ શકીએ છીએ કે આપણે એ વસ ખરીદી કરવી છે કે નહી અને બીજી તો એનું એવું પણ છે કે જો આપને ઓનલાઈન શોપિંગ કરવા એનુ રિસ્ક વધી જાય છે ઈ પો પ્રોડક્ટની ક્વોલિટી કેવી આવી અ આવશે અને અ ડિલિવરી ડીલે થઈ જાય છે કઈ ટાઈમ તો અન પછી સાયબર ફ્રોડ નો પણ ધોકો રહે છે
હમ એ તો તમે બરાબર કયો છો અને હ બંને ઉ જે ઓનલાઈન અને ઓફલાઈન બંને ઉ શોપિંગમાં મતલબ કેવો અલગ અલગ હોય છે કે જો હમણાં જે અ ટાઈમ ચાલી રહ્યો છે જે ઝડપી ટાઈમ જીવનમાં સમય ખુબ જ કિંમતી છે હવે ઓફલાઈન શોપિંગ કરીએ, તો આપડે છે ને ઘરથી બજાર સુધી જવું પડે છે બ કેટલી બધી દુ દુકાનોમાં ફરવું પડે છે, અને જે પણ આપણે વસ્તુ જોઈતી હોય તે પસંદ કરવામાં કેટલો બધો સમય લાગી જાય છે અને એજ વસ્તુ આપણે ઓનલાઈન શોપિંગમાં આટલો બધો સમય સમય પણ બચી જાય છે. અને બજાર સુધી પણ જવું નથી પડતું ઓનલાઈન શોપિંગમાં આપણને કેટલી બધી ઓફરો અને ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. તો પણ એક સારું કહેવાય છે તે આપણા માટે
બરાબર
હમ
આપણે દ કી શકીએ છીએ હા બ
હમ બોલો ઓનલા ઓનલાઈન શોપિંગમાં શું આપને કેટલા પ્રકારના પ્રોડક્ટસ મળી જાય છે. તેમાં ડિસ્કાઉન્ટ અને ઓફર પણ જોવા મળે છે. અને અગર જો તહેવારો ને એવા બધા કોઈ ફંક્શન હોય છે. એ તહેવારો તો તો ઓનલાઈનમાં કેટલા બધા સેલ પણ લાગે છે. કેટલી બધી ઓફરો લાગે છે. અ અને તેમાં કેશબેક પણ મળે છે. કેટલી બધી કૂપનો મળે છે. અને પ્રમોશનલ ઓફરો પણ મળી જાય છે તો એ બધું આપણને અ ઓનલાઈનમાં શોપિંગ કરવામાં મજા આવે છે.
બરાબર ઓનલાઈન શોપિંગ કરવા માટે બહ મજા બી આવી છે અને અ એથી આપણે પેમેન્ટ સિસ્ટમનું પણ બહુ જ સારું અ મળે છે જેમકે આપ ડિજિટલ પેમેન્ટી કરી શકી એનામાં યુપઆઈ આવી શકે કાર્ડોલ કાર્ડ આ શકે વલેટ આવી શ બંને કામ પ્રમ બંનેમાં કોમ બની જાય છે.
હમ અને કેવું હોય છે. ઓનલાઈન શોપિંગમાં મતલબ એક મહત્વનો ફાયદો એ પણ હોય છે, કે અગર જો વસ્તુ ખરીદતા પહેલા છે ને અ ત્યાંના છે. ને આપણે જે લોકો ગ્રાહકો કે જે બધા રિવ્યુ કરેલા છે જે રેટિંગ કરેલી છે. તો તેનાથી પણ આપણને ખબર પડી જાય છે કે મતલબ વસ્તુ સારી છે કે એની ગુણવત્તા ત કેવી છે. તો તે પણ આપણને એક એ બધા જોઈને આપણને શાંતિ થઈ જાય છે કેસ્ તું કેવી હોઈ છે. અ બીજા અગર જો એવી બધી વસ્તુઓમાં કોઈ અગર જો ખામી હોય કોઈ મતલબ ડિફેક્ટ હોય તો તે પણ આપણને રિવ્યુમાં ખબર મળી જાય છે કે મતલબ આ વસ્તુ પ્રોડક્ટ સારી નથી. તો આ બધી માહિતી ગ્રાહક ખરીદીનો નિર્ણય લેવામાં ખુબ જ મદદ થાય છે કે જો આપણેે દરેકના રિવ્યુ જોઈએ તો સાચો જ હોય છે. કે મતલબ એ લોકોને કારણ કે એ પ્રોડક્ટ ગયેલી છે તો તેના હિસાબે લોકો રિવ્યુ કરેલા હોય છે. તો તેનાથી પણ આપણને ખબર પડી જાય છે કે પ્રોડક્ટ સારી હશે કે કેવી હશે.
અ હવે તો એવું થઈ ગયું છે કે જે છે ને એ બહુ જ સ્માર્ટ બની ગયા છે એથી પહેલે તો અ બધા જ હમે સમજો બે ઈ કોમર્સ એપ્લિકેસન નું એમાં કેમ્પર કરશે અ કેવા એપમાં જે વસ્તુ જોઈએ એ ને કેવા એપ માં સ સસ્તું પડે છે અને કેવા એપ માં મોઘું પડે છે એ કંપેર કરે છે પછી એનો રિવ્યુ પણ વાંચે છે અને પછી પ ડિસિઝન લે છે
હા એ તો છે અ એટલે જ અને ઓફલાઈન શોપિંગમાં પણ તો ઘણા બધા ફાયદા છે હવે જો કોઈને ઓનલાઈન પસંદ ઓનલાઈન શોપિંગ કરવાની પસ અ નહી પસંદ હોય તો ઓફલાઈન શોપિંગ પણ સારું કેહેવાય છે કે કારણ કે અ ઓફલાઈન શોપિંગમાં છે ને આપણે એ પણ જોઈ શકીએ છે કે કોઈ પણ વસ્તુ હોય તો તે આપણે પોતાની આંખે જોઈ શકીએ છે કારણ કે ઓનલાઈનમાં તો ફોટામાં ઘણી વસ્તુ દેખાય કેવી હોય છે ને અને હા માં આવે ત્યારે કેવી હોય છે જયારે ઓફલાઈન શોપિંગમાં શું આપડે તે વ સ્તૂ ને સ્પર્શ કરી શકી છીએ તેની ગુણવત્તા કેવી છે તે તપાસી શકીએ છે હવે કપડા જેવી વસ્તુ હોય અથવા બેગ કોઈ હે પર્સ હોય તો તેનું કપડું પણ કેવું હોય છે કોઈ મતલબ ઘરની કોઈ વસ્તુ હોય છે તો તે પણ આપણે તેને અ સ્પર્શ કરીને ચકાસી શકીએ છીએ તો તેને કારણે આપણે તું ખરીદતા પેલ્લા તેની આપણને કવોલિટી કેવી છે તે પણ આપણે ખબર પડી જાય છે તો ઓફલાઈન શોપિંગ પણ આમ સારું કેવાય છે
ઓન લાઇન અને ઓફલાઈન બંને જ જરૂરી છે અને બિઝનેસ એ બન્ને જ અ ઇન્ટીગ્રેટ કરીએ કસ્ટમરને બેસ્ટ એક્સપિરિયન્સ પણ આપો છે
હમ એટલે જ કહેવાય છે કે ઓનલાઈન શોપિંગ છે ને મતલબ એક આધુનિક ટેકનોલોજીની ભેટ છે. જયારે ઓફલાઈન શોપિંગ છે ને તે મતલબ ખરીદી કરવા જઈએ ત્યારે એક વિશ્વાસની અનુભવ છે એમ તો બંને નાવ ફાયદા એટલા જ છે ચાલો મળીએ હવે પછી પાછા આપડે